હલો
હા કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો? મજામાં અવાજ નથી આવતો હા આવે છે બોલો શું કરો છો મજામાં
બસ મજામાં
બસ મજામાં.
આજે
આજે ટેકનોલોજી ઉપર વાત કરી શું હ સારો સારો વિષય છે.
હા. આજકાલની ટેકનોલોજી કેટલી વધી ગઈ છે.
કેટલી વધી ગઈ છે. હા. અત્યારે તો ઘણું બધું વધી રહ્યું છે.
હા છોકરાઓ પણ આખો દિવસ મોબાઈલ જ જોતા હોય છે.
હા ઘણી બધી ટેકનોલોજી વ્યધિ છે, એટલે એના માટે આપને ફાયદો બી છે. આપણે જ એનો ફાયદો છે, કે ટેકનોલોજી વધી છે. આપણે ક્યાંય જવું હોય આવું હોય, તો આપણે એના માટે કંઈ બી ફોનથી જઈ શકીએ છીએ આવી શકીએ છીએ.
બધા સાથે વાત કરી પણ નુકસાન ને એટલું જ હા એનું નુકસાન ભી છે એ વાત ભી સાચી છે તમારી કે જેટલો ફાયદો છે. સાથે સાથે નુકસાન ભી છે. સાચી વાત.
જેમ કે છોકરાઓ આખો દિવસ મોબાઈલ જોયા કરે છે. જમવાનું
જમવાનું પણ જમતા નથી.
મોબાઈલ આપે તો જમવા બેસે
બેસે. હા એ બી છે. તમારી વાત એ બી સાચી છે કે ફોન આપીએ તો છોકરા જમે નકર નથી જમતા. કેમ કે અત્યારે હા અત્યારે જનરેશન નું એવું થઈ ગયું છે કે
બધું આમ ફોન થીને જ થાય છે ને છોકરા બાળકો આપને જોવે એટલે એ બી ફોન માંગવાના છે જોવાના જ છે હા સાચી વાત આપડે જોતા હોય એટલે વાત કરવાના જ. હા.
ને સાચો છે. એટલા બધા જ જેટલા ફાયદા છે ને એટલા નુકસાન છે અત્યારે.
હા. છોકરાઓ પણ શું કરે એ આપણને ફોનમાં જ બધું થઈ ગયુ છે સ્કૂલે જતા હોય છોકરા
તો લેસન હોય કોઈ મીટિંગ હોય જે પણ હોય તે બધું ફોનમાં જ આવે છે અત્યારે.
હા અત્યારે ફોનમાં જ આવે છે. બધું ફોનમાંજ થઈ ગયું છે ફોન વગર તે એને ચાલતું નથી છોકરા શું કરે એમાં હા એ વાત તમારી સાચી છે.
હા તો એટલે તે સારું છે પણ એક રીતે છોકરા માટે બહુ ખરાબ છે એમ.
અત્યારે શું કે આ આર્ટિફિશિયલ ઇન્ટરનેટ જેવી ટેકનોલોજીઓ આપણા જીવનમાં ખૂબ સરળ બનાવ્યું છે પણ બીજી તરફ શું કે નિયમિત અને જીવન પણ આપણા સ્વાસ્થ્ય તે અને સફળતા માટે ખૂબ જરૂરી છે તેથી ટેકનોલોજી અને રૂટિન જીવન બંનેનું પોતાનું મહત્વ છે. એમાં શું કે ટેકનોલોજીના કારણે આજે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા કોઈ લોકો સાથે તે પડો માણી શકીએ આપણે કોઈ બી ધારો કે તમે છે અમે છે એકબીજા સાથે કોઈ આપડા સગાવાલા હોય એને વિડીયો કોલ કરીને આપણે વાત કરી શકીએ છીએ. અને વિદ્યાર્થીનું એવું કે ભણવાનું પણ ઓનલાઈન થઈ શકે એવી પરિસ્થિતિ કઈ ભીઈ સર્જાય કે સ્કૂલે ના જઈ શકે તો એ એમ ઓફલાઈન એ કરી શકે એમ ઓનલાઈન
હા એ વાત તો સાચી છે જેમ કે જેમ કે પેલાના જમાનામાં સ્કૂલે ના જતા છોકરા તો સાહેબ ટીચર જો હોય છે બધા ઘરે આવતા બોલાવા માટે અત્યારે તો ફોન કરી દે કે
તે જઈ ને કે તમારા છોકરો કે છોકરી સ્કૂલે નથી આવ્યા.
તો આપણને ખબર પડી જાય કે છોકરો સ્કૂલે ગયો છે તો ત્યાંથી ગયો છે કે ત્યાં પહોંચ્યો છે કે નહી.
હા અને શું કે અત્યારે જે બેંકનું કામ છે પછી કાંઈ ખરીદવું હોય ટિકિટ બુક કરાવી હોય. સરકારી સેવા ઘણી બધી હોય ઘરે બેઠા આપણને મળી જાય ટેકનોલોજી ના ટેકનોલોજી હોય તો આપને હોસ્પિટલમાં પણ ઘણી નવી નવી સારવાર મળતી હોય અને ખેડૂતમાં પણ એવું છે કે ખેડૂત વેપાર કરવામાં ઉદ્યોગપતિઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કામ વધુ આમ જોવા જાય તો સરળ અને ઝડપથી થાય છે ટેકનોલોજીના કારણે. પરંતુ ટેકનોલોજીના કેટલાક ગેરફાયદા પણ છે. ઘણા લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા નો વધુ સમય એમ કે વધારે આપણે મોબાઈલ વધારે જોઈએ. જેમ તમે કીધું કે નાના બાળકો ફોન આપણે આપીએ તો જ એ જમે છે નઈ તો જમતા નથી હા ઘણી બધી પછી ઊંઘમાં તકલીફ થાય આંખો ખરાબ થાય છે. હા પછી એ શરીર શરીર ભી આપણે શું સમસ્યાઓ વધતી જાય શરીરમાં
હા આંખો માં પણ એટલું નુકસાન થાય અત્યારે આ સમયમાં જો નાના નાના બાળકોને આકોના નબર
આપે પેલા શું કે ટેકનોલોજી એટલું બધું હતું નહ તો આપડણે વેલા સુઈ જતા વેલા ઉઠી જતા સમયસર અત્યારે સૂવાનું બી લેટ પૂઠવાનું બી લેટ એ બધું પછી પેલું આ ભોજન ભી એવું આપડે સારી રીતે જમી ન શકીએ કેમ કે ફોન આપણા હાથમાં હોય ટીવી જોતા હોય હા ટીવી જોતા હોય કા ફોન જોતા હોય
ત્યારે ઘણી વાર એવ થાય છે આપડે ફોનમાં એટલે બધા મબ ઘરમાં આપડે પાંચબ સભ્ય હોય તો બધા આપડે સાથે તો બેઠા હોય પણ બધા પોતપોતાના મોબાઈલ લઈને જ બેઠા હોય
હા એમ ટેકનોલોજી અને હા ટેકનોલોજી અને રૂટીન જીવન એકબીજાના વિરોધ નથી પણ જોકે આપણે ટેકનોલોજીનો યોગ્ય અને મર્યાદિત ઉપયો ઉપયોગ કરી અને નિયમિત જીવન જીવીએ તો સારું જ છે પણ બધા પોતપોતાના રીતે રીતે જીવતા હોય એમ
હા
હા કેમ કે આપડણે સદઉપયોગ કરી તો બધું સારું છે ટેકનોલોજી બી સારી છે રૂટન જીવન સારું છે તો પણ આપણે જીવન વધુ સારું બ બનાવી શકીએ ઉદાહરણ તરીકે જેમકે મોબાઈલ નો ઉપયોગ આપણે ભણવા માટે કરી ઘણી બધી સારી સારી માહિતી માટે કરી જરૂરી કામ માટે ઉપયોગ કરી તો એ સારી વાત છે પણ જો પછી એ આપણે ધારો કે આપણે કામ માટે મોબાઈલ જોતા હોય અને નાના છોકરાને તો જોવે છે કે આપડે મોબાઈલ જોવે છે પણ એને એ નથી ખબર કે આપણે આપણા કામ માટે ફોન યુઝ કરીએ છીએ એમ
સાચી વાત છે
એ કુદરત સાથે બી જોડાઈ રહવું એ બી સાચી વાત છે કે આપણે પેલા ગામડાનું જીવન એવું હતું કે બધા કુદરત સાથે જોડાઈ રહેતા હતા હવે અત્યારે મોબાઈલમા ન ટીવીમાંન એમાં વધારે હોય છે
હા હ વાત તો કરી કે આપે પાંચ સભ્યો હોય તો બધા બેઠા હોય તો બધા પોતપોતાના ફોન જોતા હોય પેલા કેવું હતું કે બધા રાત્રે ફ્રી થયા હો તો બધા ટીવી માં એક સાથે પિક્ચરો જોતા હોય એટલે બધા દર દૂર બેસીને એક સાથે પિકચર
હા એ તો બધા ફોન ફોનમાં જ એક બજાના એક જ ફોનમાં ધૂસિયા રે છે બધા હા એ વાત બી તમારી સાચી આંખોમાં પણ નુકસાન થાય છે સાથે સાથે આપ શરીર માં પણ એટલું નુક હા એ વાત ભી તમારી સાચી છે પેલા આ સમયમાં કોઈ જોતું જ નથી બધા ફોનમાં જ જોવે છે હા અત્યારે કોઈ ટીવી નો બી એટલો બધો યુઝ નથી કરતા કેમ કે આ ભાગદોડ વાળી જિંદગી એમાં કોઈ એટલું બધું ટાઈમ જ નથી હોતો કોઈ પાસે કે ચાલો બધા સાથે બેસીને ટીવી જોઈએ બધા ફોન વધારે યુઝ કરતા હોય
હા બધા એવું નથી આપડે સભ્ય બધા બેઠા હોઈએ ઘરમાં જોડે બેઠા હોય એ છે કેટલી વાર
એમ બધા પોતપોતાનો ફોન લઈને બેઠા હોય છે
એવું નઈ કે વાતચીત કરીએ આપ આપડ જો આપડ અત્યારના સમયમાં આપણે ફોનમાં જોઈએ
જોઈએ તો આપણે વોટ્સઅપ ગ્રુપ છે પછી ઇન્સ્ટાગ્રુપ છે પછી ફેસબુક છે એ બધામાં તો આપડા ઘણા બધા ફ્રેન્ડ સાથે
પણ આપણે આજુબાજુ વાળાને ઘણી વખત છે ને આપણે ઓળખતા જ નથી હોતા કે આપડણે બાજુમાં કોણ રહેેતા હોય છે
હા
એ આપડા ફોન માં એટલા બધા ફ્રેન્ડ હોય છે પણ આપડે બાજુ વાળા ને આપને નથી ખબર હોતી કઈ
નથી ખબર હોતી એ વાત તમારી એકદમ સાચી છે
હા
આપને એટ ખ્યાલ જ નથી હોતો કે આપણે અને અમુક વાર એવું બી બને છે કે જે આપણે ફોનમાં ફ્રેન્ડ હોય એ આપણે મળ મળી બી ચૂક્યા હોય પણ આપને ખ્યાલ ન હોય કે આ જ ફ્રેન્ડ છે બની ભી શકે એવું કેમ કે અત્યારે આ ટેકનોલોજી આપણા જીવન માટે આમ જોવા જઈએ તો સરળ છે બધું સરળ સારું બનાવે છે પણ નિયમિત જીવન પણ સ્વાસ્થ્ય માટે સફળ બનાવે છે આપને એ બી સારું છે
હા એ સાચી વાત છે
સંતુલન રહે તો વધારે સારું રે
ટેકનોલોજી છે એ સારું છે પણ આપડે એનો સારો ઉપયોગ કરીએ વ્યવસ્થિત જગ્યા એ કરી એ સારું છે બાકી આજકાલ ના છોકરાઓ તો જો પેલું કેટ એટલું બધું ફેસબુક માંને આગળ વિડીયોઝ બનાવતા હોય કેટલી છોકરીઓને આવી રીતના અવેલેબ હોય કરતા હોય હમ્મ કેટલા બધા આગળ વધી ગયા છે એમ
હા તમારી સાથે વાત કરીને મજા એ સારું લાગ્યું ટેકનોલોજી વિશે મને ઘણી સમજ પડી ધન્યવાદ
મળીએ પછી બીજા ટોપિક પર
હા